હલો. હલો. હા જય શ્રી કૃષ્ણ મજામાં તમે કેમ છો.
હા ઓ બધા મજા
હલો અવાજ આવી રહ્યો છે?
હું તો મોબાઈલનો ખૂબ સારી રીતે ઉપયોગ કરું છું કારણ કે તમે જાણો છો કે મોબાઈલ આજકાલના આધુનિક યુગમાં તો ઘણા બધા લોકો પાસે મોબાઈલ હોય જ છે અને કોઈને પણ મોબાઈલ વિના ચાલી શક્યા એમ સ્કૂલમાં ઉપગ તો ખૂબ જરૂરી છે. પણ ઉપયોગ કરતા હશે ને
હા હું પણ મોબાઈલમાં ખુબ એવો ઉપયોગ કરું છું. આ જેમ કે આપણને ફ્રી વિડીયો બધા મળે યુટ્યુબ પર કે સ્કિલ ડેવલપમેન્ટ કેવી રીતના કરવાની અને સ્ટડી મેટરિયલ પણ આપણને વિડીયો મળે આપણને ચેટ જીપીટી મળે એથી આપણને સ્કીિલ ખૂબ જ ડેવલપ થાય છે એટલે આપણે સારો સારો એવો ઉપયોગ કર્યો તો આપણે પાંચ છ વાર આગાડી નીકળી જઈએ છીએ એને કમાણી પણ ખૂબ જ સારી હોય છે. જેમ કે યુટ્યુબર તમે બનો તો તમે લાખોમાં પેમેન્ટ લઈ શકો છો. અને તેથી સ્માર્ટફોનનો ઉપયોગ એ ખૂબ જ જરૂરી છે જો તમે ખરાબ કામ માટે ઉપયોગ કરતા હશો તો તમારો ટાઈમ જ વેસ્ટ થાશે બીજું કઈ તમારી સ્ટડી બગડશે. અને અન્ય બધું પણ બગડશે. અને તમારા રિચાર્જ ના પૈસા કે તે બગડશે તેથી તમે સ્માર્ટફોનનો ઇસ્તેમાલ સારા કામ માટે જ કરો અને સ્માર્ટફોન એ ખૂબ જ જરૂરી છે પણ સ્કીલ શીખવા માટે જ અન્ય વસ્તુ માટે નહીં.
હા એ તો છે જ કારણ કે મોબાઈલમાં આપણને ઘણી બધી એવી ખોટી માહિતી અને ખોટા વિડીયો પણ બધા આવે છે કારણ કે તે બધી ઉપલબ્ધ હોય છે અને તે બધી એપોથી આપણે દૂર રહેવું જોઈએ એ ગંભીર એટલે ની જોવા જેવી વસ્તુ આપણે જોવી જોઈએ જ નહીં કારણકે આજના આધુનિક માં ઘણા બધા લોકો એટલે આજકાલના યુવા પેઢી તે લોકો ખૂબ આવી જનરેશન આવી બધી ની જોવા વિડીયો જોય છે ને જેના કારણે તેમના ખૂબ અસર ખૂબ પડે છે અને તે ની તેવા પગલા લઈ લે છે આથી આજકાલના જનરેશન, જરેશન જે યુવા છે તેમ તે એ લોકોએ ખૂબ સા સાવચેતી રાખવી જોઈએ અને એમના માતા પિતાઓ પણ એમને ધ્યાન આપવું જ જોઈએ કે તેમનો છોકરો શું કરી રહ્યો છે. અને મોબાઈલમાં શું કેવી બધી પ્રક્રિયા કરે છે અને પોતે એટલે કે મોબાઈલનો સારી રીતે ઉપયોગ કરતો છે કે ન કરતો છે તેમણે માતા પિતા જોવું ખૂબ જરૂરી છે કારણ કે હમણાં કિસ્સાઓ ખૂબ વધી જશે કે મોબાઈલ એટલે કે આવા નાના નાના છોકરા જેમ કે દસ બારમાં ભણતા કે કોલેજ કરતા એ લોકો આવી બધી એટલે ગેમ ગેમોનો પણ ખૂબ અસર પડે છે જેમ કે પબજી, ફ્રી ફાયર એવા બધા એપો એટલે એ બધી ગેમમાં એ લોકો ખૂબ વધારે ઘુસી જાય છે. અને તો એ લોકો કે ઘણા બધા પૈસા પણ એમાં વેસ્ટ કરી નાખે છે. આથી એ બધી એપો થી દૂર રહેવું જોઈએ. અને અમુક કિસ્સાઓમાં એવું પણ આવ્યું છે કે ને એમા સુસાઈડ કરવી જોઈએ એટલે આ બધા નાના નાના છોકરાઓ આવું બધી વસ્તુ કરે તો એમના માટે સારું ના કહેવાય આથી મોબાઈલનો ઉપયોગ સારી રીતે એમને કરવો જોઈએ અને જે સમયે તેમને મોબાઈલ આપવો જોઈએ તે સમય જ આપવો જોઈએ એટલે કે જે એટલે એમાં મોબાઈલ વાપરવા માટે તે સ સક્ષમ થઈ જાય તો એ સમય એ લોકોને મોબાઈલ આપવો જોઈએ અને સારી રીતે મોબાઈલનો ઉપયોગ કરવો જોઈએ. તમને આગળ શું કેહેવું છે? મોબાઈલનો ઉપયોગ તો સારી રીતે કરવો જ જોઈએ ને?
હા હું તમને આગળ પણ કહ્યું હતું કે મોબાઈલનો ઉપયોગ સારી રીતના કરવો જોઈએ મોબાઈલ ના ઘણા બધા ફાયદા છે. જેમ કે આપણે કોઈ પણ જગ્યાએ અ ગૂગલ મે જવાનું હોય ત્યારે ગૂગલ મેપ હોય આપણને કોઈ પણ આપણને દીઓ માંદા હોય ત્યારે એકસો આઠ ને ફોન કરવો હોય કે અન્ય સુવિધાઓ માટે પણ આપણને મોબાઈલ ખુબ જ જરૂરી છે. મોબાઈલને કારણે ઘણું બધું એવું સારું પણ થયું છે અને ખરાબ પણ થયું છે. મોબાઈલ એ આપણી જિંદગીનો એક હીસ્સો બની ગયો છે. મોબાઈલ ના લીધે આપણ ઘણા કામો થાય છે. જેમકે ઓનલાઈન શોપિંગ કરવી હોય કે કોઈ પણને આપણને કોઈ પણ વાત કરવી હોય બિઝનેસને લઈને કઈ પણ મીટિંગ કરવી હોય જેમ કે ગૂગલ મીટમાં થાય છે તેથી ઘણી એવી સુવિધાઓ પણ આપણને મળી રહે છે તેથી આપણને શોપિંગ કરવી હોય કે અન્ય માટે પણ મોબાઈલ ખૂબ જ જરૂરી છે. અ મોબાઈલના સારી રીતના ઇસ્સ્ટમાલ કરો તો જ હા સારું રઇ.
હા એ તો છે જ, કારણ કે મોબાઈલ આપડે સારી રીતે ઉપયોગ કરવો જોઈએ અનેને સમજી વિચારીને ઉપયોગ કરવો જોઈએ. મોબાઈલ તો આધુનિક યુગ માટે ખૂબ સારી રીતે એટલે કે ખુબ લોકો બધા વાપરે છે. અને લોકોને મોબાઈલ વગેરે ચાલી શકતું નથી એમ હમણાં તો થઈ ગયું છે. ને મોબાઈલ ના ફાયદાઓ પણ છે અને ગેરફાયદાઓ પણ છે તમને કીધું કે ગેરફાયદા તો આવા નાના છોકરાઓને નાનાથી આપી દે મોબાઈલ તો પછી એ લોકો એમાં જ લાગી રહી છે. અને તે લોકો કઈ જોતા નથી અને ખાતા પણ નથી અને ફોનમાં જ લાગી રહી છે. આથી આવી જનરેશનને તો મોબાઈલ આપવું જોઈએ જ નહીં. અને હું પણ તો નાનાથી એટલે ફોન વાપરતો જ નથી અને હમણાં જ કોલેજ પયતિ અને હમણા થોડો ઘણો ફોન વાપર્યો અને કીધું કે તમને કે મોબાઈલ તો હું સારી રીતે વાપરું છું. અને ખુબ સાવચેતી રા ખૂ છુ અને મોબાઈલ ના ફાયદા તો એ જ છે કે આપણે મોબાઈલના ફાયદા એ છે ઓનલાઈન શોપિંગ થઈ જાય છે, ઓનલાઈન પેમેન્ટ કરી શકીએ છીએ આપણે ગણે એટલે દૂર એટલે આપણા કોઈ પણ સગા સંબંધી દૂર રહેતા હોય જેમ કે બહાર દેશોમાં કેનેડા ત્યાંથી, ત્યાંથી આપણે સાથે વાતચીત કરી શકીએ છીએ ફોનલાઈન દ્વારા વિડીયો કોલ દ્વારા આપણે કરી શકીએ છીએ આથી ઓનલાઈન તો આ આથી મોબાઈલનો ખૂબ સારી રીતે ઉપયોગ કરી શકીએ છીએ એ અને આપણે આવી બધી સુવિધાનો ઉપયોગ લઈ શકીએ છીએ મોબાઈલ દ્વારા. એટલે ઘર બેઠા
હા તમારી વાત સાચી છે, કે મોબાઈલ ના ઘણા એવા ઉપયોગ કરી શકાય છે. જેમકે આપણને સ્કીલ શીખવા માટે યુટ્યુબ પર ઘણા એવા વિડીયો આવે છે જેમકે ફ્રીમાં જ હોય છે. આપણને ઘણી એવી એપ હોય છે જેમકે એપ ડેવલોપમેન્ટ કે અન્ય વસ્તુઓ માટે પણ ખૂબ જ જરૂરી છે જેમ સ્કીિલ ડેવલોપ કરશો તો તમે આગળ ખુબ જ વધી જશો જેમકે આ તેમાં ખુબ સારા એવા પૈસા હોય છે. તેથી તમે એ સ્કીલ પણ શીખી શકો. અને અન્ય પણ શીખી શકો તેથી ખુબ જરૂરી છે કે ફોન નો ઇસ્તેમાલ સારી માટે જ કરવો જોઈએ.
હા એ તો છે જ કારણકે ફોનનો ઉપયોગ તો ખુબ સારી રીતે કરવો જોઈએ ને સંભાળીને કરવો જોઈએ. કારણ કે ઘર અમારા ઘરના લોકો પણ ઘણા એટલે બધા લોકો પાસે ફોન છે અને તેવો સારી રીતે ઉપયોગ કરે છે. પેલા એવું હતું કે આધુનિક યુગમાં તો બધા ફોન વાપરે છે. પરંતુ પહેલાના જમાનામાં તો ફોન ઉપયોગ એટલે ફોન તો હોતો જ નથી અને તે બધા લોકો વાતચીત ખબર કે તમને પેલું ટપાલ દ્વારા જ કરવામાં આવતું એટલે જે આપણે કોઈ પણ સાથે વાતચીત કરવીય તેમને ધ ચિઠ્ઠી મોકલવામાં આવતી હતી ત્યારે જ વાતચીત થતી હતી. તેમાં તો ઘણા બધો ટાઈમ નીકળી જતો એટલે મહિના, મહિના પણ નીકળી જતો જ તેમના ઘરે આવે જ્યારે લખી હોય ને ત્યારે ત્યાં મોકલવાની હોય ત્યારે મહિના લાગી જતો અને પછી તે લોકો વાતચીત કરતા હતા આમ ડાયરેક્ટ લેખિત દ્વારા. એ તો તમે જાણો જ છો ને.
હા પેલાના યુગમાં તેઓ ટાટ ટપાલ પછી, પી સી યુ ફોન જે બહુ મોટો ડબ્બો હોય કે તેમાં પૈસા લાખીને તેઓ વાત કરતા હતા. અને ટાટ ટપાલ પણ તેમાં વર્હે, વર્હે કા તો કોઈ પણ જોબ આવતી હોય તે ટાલ ટપાલને જ આવતા હોતા એટલે વચમાં થોડી ગડબડ પણ થઈ જાય તે કે આજના આધુનિક યુગમાં ડાયરેક્ટ રીઝલ્ટ આવી જાય ને તો પહેલાના જમાનામાં તેઓ રિઝલ્ટ નહી મોકલતા અને તે ખુબ જ ખોટું કેહેવાતું. તેથી આજના આજ યુગમાં રિઝલ્ટ તરત જ આવી જાય અને તેઓ સારું રિઝલ્ટ મળે.
હા એ તો છે જ કારણ કે મોબાઈલ થી આપડણે ઘણી બધી એટલે ઘણી બધી આપડે જે પ્રવૃતિ કરવા માંગે છીએ એ ઝડપથી થઈ જાય છે. અને મોબાઈલ દ્વારા આપડણે ઘણા બધા લોકોને ઈમેલ પણ કરી શકીએ છીએ ઘર બેઠા બેઠા. અને ઘર બેઠા બેઠા આપણે સગા સંબંધી સાથે વા કરી શકીએ છીએ તમને અગાઉ કીધું છે અને ઘર બેઠા આપણે ઓનલાઈન કોઈ પણ પૈસા મોકલવાના અથ કોઈ પૈસા આપણને લખવાના હોય તો ઘર બેઠા અથવા લખી શકીએ છીએને ને આપણે વાહન વ્યવહારની સગવડ કર્યા વિના પૈસા આપણને કોઈને આપવાના હોય તો આપણે એમના ખાતામાં ડિરેકટ ટ્રાન્સફર કરી શકીએ છીએ એ ખૂબ મોટામાં મોટી એવી સગવડ આપી છે મોબાઈલ એટલે તમે જાણો જ છો ને આપણે પૈસાને લેવાના કે ન કરવા જોઈએ.
હા એ બધી જાણી છે કે ગૂગલ પે અને ફોન પે લીધે ખુબ જ સારું છે. આપણને પૈસા વધારે લઇ જવાની પડે એ ચોરી થવાનો ભય પણ ઓછરે અને ડિજિટલમાં ખુબ જ સારું બને છે કે તેઓ તરત જ. પૈસા પેમેન્ટ થઈ જાય નેટવર્ક નહી રહે તો પ્રોબ્લેમ રહે અને તે પણ થોડું ઘણું ચાલે હોવે.
હા એ તો છે જ કવામાં કીધું કે નેટવર્ક નહી રહે તો પ્રોબ્લેમ થઈ જાય છે. કારણ કે અમુક વાર આપડણે ટ્રાન્સફર કરી પછી એમના ખાતામાં જમ નહી બતાવે પણ આપણા કમાડી કપાઈ ગયા એમ બતાવે છે ફોન પે કે ગૂગલ પેમાં ત્યારે આપડું નેટવર્ક સારું રહેવું જોઈએ અને ઓનલાઈન પે એટલે મોટી રકમ માં પેમેન્ટ કરે તોનલાન નેટવર્ક તો ખુબ સારું રહેવું જ જોઈએ કારણ કે મોટી રકમ થી એટલે કે સાવચ રીતે કરવું જોઈએ અને ખુબ વિચારીને કરવું જોઈએ નેટવર્ક સારું હોવું જોઈએ તમે જાણો જ છો. સારું તમારી સાથે આગળ પણ આપડે ઓનલાઈન બધી એ માહિતી વિસે વાત કરશું અને તમે પણ મારી સાથે ઉબ મુલાકાત કરજો હા ને.
હા હા હા.